નમસ્કાર નમસ્ બસ મજામાં મજામાં. તમે કેમ
હા તો બિલકુલ મજામાં બિલકુલ મજામાં હા તો આજનો આપડો એ અ જે પણ પક્ષીઓ થોડી વિશે વાત કરીએ કે ભ અત્યારે પક્ષીઓ છે તે ખુબ જ જો પૈ પોતે અત્યારે પક્ષી બધા કૂતરા છે તો એ જે નાના નાના જે પ્રાણીઓ છે તો કે ભાઈ શિયાળાની સિઝન હોય તો શિયાળાની સિઝનમાં જે પક્ષીઓ હોય છે તો અથવા તો જે પણ પાાલતુ પ્રાણીઓ છે જેમ કે કુતરા ની વાત કરીએ તો કુતરો જયારે શિયાળા માં જયારે કૂતરો છે ખુબ જ ઠંડી થી પીડાતો હોય છે એટલે કે એટલે કુતરો તો છે ઠંડી તો ક્યારેક સહન કરી લેતો હોય છે ક્યારેક કેમ કે કોઈ જગ્યા ઉપર તે લપેટાઈને સુઈ જતો હોય છે તો ઠંડી માં એને થોડી ઘણી રાહત મળતી હોય છે અથવા તો ક્યારેક એવા કૂતરા હોય છે કે અમુક જગ્યા ઉપર સુઈ જતા હોય છે તો ખુબ જ રોગ એવા એને થઈ જતા હોય છે તો એ રોગ ખુબ જ વિનાશ વિનાશકારી કહી શક કય અને ઉનાળા માં જયારે કૂતરો છે, ગરમી એક પણ સેકન્ડ સહન નથી કરી શકતો એટલે કહી શકાય કે કૂતરા માટે જે બે ઋ તું છે ખુબ જ વિનાશકારી કહેવાય કેમ કે ઉનાળામાં જે કૂતરો છે એ પોતાનું જે શરીર છે એને જેટલું તાપમાન જોઈએ છે એનાથી વધારે જો તાપમાન મળી જાય કુતરા ને ઉનાળામાં તો પછી ઉનાળામાં એક કૂતરો જીવવાનું ખુબ મુશ્કેલ બની જતું હોય છે કેમ કે ઉનાળામાં એ કૂતરો છે તે કોઈના ઘરે એસી માં નથી જઈ શકતો અથવા તો કોઈ જગ્યા એવી ગોતે છે લીલી. હા તો એટલે આવે છે ધીરે ધીરે હા હજી આવશે હા એટલે કહી શકાય કે કૂતરા અત્યારે ખુબ જ મુશ્કેલીમાં છે અને ચોમાસા ની જેવી ઋતુ આવે તો ચોમાસાની ઋ તું માં પણ કુતરા અત્યારે કેવાય ને કે પોતે ચામડી પલળતી હોય છે એટલે સુકાય સુકાતા નથી અત્યારે કોઈ શાંત જગ્યાએ કોઈ વ્યક્તિ બે ઠો હોય કુતરો તો એને પોતાના ખોરાક માટે એને બીજી જગ્યા ઉપર જવું પડતું હોય છે એટલે ના છૂટકે કૂતરા ને છે પાણી અડી જાય એટલે પાણી અડે એટલે ધીમે ધીમે કૂતરા ની ચામડી છે તે બળતી જાય છે એટલે ઘણા એવા અંદર રોગ થતા હોય છે તો તમારું શું કેહેવું છે કૂ કતરાને ક્યાં ક્યાં પ્રકારના રોગ થઈ શકે? -
સાચી વાત છે સાચી અત્યારે કૂતરાને પણ એવી રીતે કોઈ એવી બિચારાને ચોમાસા ના જમાનામાં કે એવી કઈ સેફ જગ્યા નથી મળતી અમુક જગ્યાએ બિચારા કોક દુકાન ની નીચે કે એવી અલગ અલગ જગ્યા ની નીચે અયા જતા હોય છે. - પણ અમુક કૂતરાને બિચારાને બહુ વરસાદ લાગવાના કારણે ઘણા રોગો થતા હોય છે. - તેમાંને આપડી જ ઘોડે આમ શરદી ટાઈપ આપડે જે શરદીને કહીએ છે. - એવી જ રીતે એને ઘણા રોગો લાગતા હોય છે. - અને એના કારણે એને ઘણા જીવાત ના રોગો પણ લાગ હોય છે જેના કારણેને શરીર માં સડો પણ આવી શકે છે વખણા રોગો કૂતરાને થતા હોય છે. - કારણ કે એને એવી કોઈ સે જગ્યા અત્યારે મળતી નથી એટલે બિચારા ચોમાસા અને ઉનાળા ની ર માં બહુ હેરાન થાય છે. - અને લોકો પાલતુ કુતરા રાખે છે પણ એને પણ સરખી રીતે રાખ નથી ગમે ત્યાં જગ્યાએ છોડી મૂકે છે એટલે એને પણ ઘણા પ્રોબ્લેમ થવાની શક્યતાઓ અત્યારે ઘણી રે છે. - એટલે આપડે અત્યારે કુતરા માટે કઈક થોડુંક સરકારે કરવું જોઈએ. - કે એને સેફ જગ્યા એ રાખવા જોઈએ થોડાક આવી ઋતુમાં એને બહ પ્રોબ્લેમ ના આવે એવું કઈક એને થોડુંક કરવું જોઈએ સરકારે. - તો તમારું શું
બિલકુલ તમે જેમ વાત કરિ કે ભાઈ બિલકુલ બિલકુલ તમે જેમ વાત તેલમાંરીથી પીડાઈ રહ્યા છે કેમ કે અત્યારે વરસાદ નોજ જો માહોલ અત્યારે મ પ્રોટેક્ટ નથી કરી શકતા અરે એક તો અથવા તો અસ યોજના બહાર પાડવી જો જેના કારણે કૂતરા પણ અ એમાં જોડાઈ શકે અને દરેક કૂતરા એમાં ફોર્મ ભરી શકે છે જેના થિ અને એક નાનું એવું ઘર મળ શકે અને પોતાનું જે જીવન છે એ આપડી જેમ ગુજારી શકે કેમ કે કૂતરા જેટલું વસ્તુ સમજે છે એટલી વસ્તુ માણસ પણ સમજી શકે હોય છે એટલે માણસે આ વસ્તુ જો આજે સમજશે તો કૂતરા એને ખુબ જ હેલ્પફુલ થશે કેમ કે કૂતરાને તમે આ કેહેવાય ને કે કૂતરા ને ભગવાને વરદાન આપેલું છે કે તમે એક ટાઈમ ખાાસો અને ત્રણ ટાઈમ નાશો તો એવી સિસ્ટમ અત્યારે કુતરા બિચારાને થઈ ગઈ છે કેમ કે વરદાનેને ઊંધું મગાઈ ગયું હતું એટલે કહી શકાય કે કૂતરા ને આ પ્રકારે ભોગવવું પડે છે એટલે મારું એવું માનવું છે કે કૂતરાને પણ આ વસ્તુ જો યોગ્ય રીત સમજી જાય તો ખુબ સારી વાત છે અને કૂતરા માટે એક વસ્તુ સારી કહી શકાય એટલે કૂતરા જો આ વસ્તુ અ સરકાર સમજે તો એના માટે પણ મારું માનવું છે કે એના માટે પણ એક આવાસ યોજના બહાર પાડવી જોઈએ જેનાથી કુતરા છે એ પોતાનું જે જીવન છે સારી રીતે ગુજારી શકે અને સારી રીતે પોતાનું ઘર એક નાનું હોય તો કૂતરું છે. તો એ ઘરમાં રહી શકે અને પોતાની વાઈફ સાથે પણ પોતાનું જીવન એક સારી રીતે ગુજારી શકે અને રોગો થી મુક્ત થઈ શકે એટલે એક પ્રકારે સારી વસ્તુ કેવાય કે કૂતરા માટે એમ તો તમે શું કેહેશો એના વિશે
સાચી વાત છે સાચી વાત છે તમારી સરકારે અત્યારે આવી યોજના બહાર પાડવી જ જોઈએ એના કારણે કુતરા સેફલી રહી શકે અને કોઈ રોગોથી ના પીડાય એટલે સરકારે આવી યોજના બહાર પાડે તો વધારે સારું એવીજ રીતે બીજા ઘણા પ્રાણીઓ માટે પણ એને યોજના બહાર પાડવી જોઈએ. અત્યારે સિટીના વિસ્તારમાં તો ગાયોને બધાયને કાઠી મૂકે છે ધરેથી ખાલી લોહીને અટલે જ્યાં બહાર જઈને જે તે ખાય છે એના કારણે એને ઘણા રોગો થાય છે જે પ્લાસ્ટિકને એવું પેયડુ હોય તેને સરખા પ્રમાણમાં ચારો નથી મળતો એટલે બહાર જઈને જે તે ખા તા હોય છે એના કારણે એના શરીરમાં અને એની પાચન શક્તિ એ કોઈ પણ વસ્તુને પાચન કરવા માટે સક્ષમ ના હોય એટલે તેને ઘણા રોગો થઈ શકે છે એવી જ રીતે ગામડાના વિસ્તારમાં પણ પ્રાણીઓ રાખ વાનો વધારે શોખ ભેંસો ગાયો કૂતરા એવી રીતે ઘણું રાખતા હોય છે તો એને ત્યાં પૂરતા પ્રમાણમાં ચારોને બધું મળી જાય છે તો તે ઓછા રોગથી પીડાય છે એવી રીતે સિટીમાં એને સરખા પ્રમાણમાં ચારો નથી મળતો. તો તે જે તે ખાય છે અને રાતે આવે છે તો તેના દૂધમાં પણ ઘણા રોગકારક તત્વો હોય છે અને એના શરીર માં પણ ઘણા રોગો ફેલાવાની શક્યતા હોય છે તો તમારું શું કેવું છે આના વિશે?
બિલકુલ, બિલકુલ તમે જે વાત ઉપર પ્રકાશ પાડ્યો કે અત્યારે કુતરા છે તો પોતાનું જીવન છે ખૂબ જ કહી શકાય કે એક અ મહામારી જીવન કેહેવાય કેમકે પોતે એટલું સહન કરીને પણ જો એ વ્યક્તિને ઉપયોગી બનતો હોય તો વ્યક્તિ એ પણ એના મા ટે સારું વિચારવું જોઈએ કેમ કે કૂતરો છે એક પાલતુ પ્રાણી છે એટલે કૂતરા ને તમે જે વસ્ તું શીખવાડસો એ માણસ ની મદદ પણ કરવા માટે કહી શકાય કે તત્પર છે કેમ કે કૂતરો જારે માણસનું પાલતું પ્રાણી પેલા બન્યો હતો સર્વ પ્રથમ જયારે માનવીની શોધ થઈ જયારે માનવી પૃથ્વી ઉપર આવ્યો ત્યારે એનો જે ભેરુ હતો અથવા તો મિત્ર હતો એ કુતરો હતો એટલે કૂતરો કહી શકાય કે માનવી સાથે જોડાયેલો પેલેથી જ એક અ મોટું પ્રાણી છે એટલે એ પ્રાણીને જો દરેક વ્યક્તિ ઘરમાં એક એક કૂતરો પાળશે તો અત્યારે ખુબ જ સારી વાત છે કે કૂતરો છે ક્યારેક ઈમરજન્સીમાં હોસ્પિટલ જવાનું થયું હોત અથવા તો કોઈ એવી બીમારી આવી ગઈ છે અથવા તો આપડે કોઈ બેભાન થઈ ગયા છે અથવા તો ચક કર આવી ગયા હોય અથવા તો આપણને કોઈ પ્રકારની બીમારી એવી થઈ ગઈ હોય કે આપડે ચાલી ના શકતા હોય છે તો કુતરો છે આજુબાજુ વાળાને અ બોલાવી અને આપડી મદદ કરી શકે છે અથવા તો દવાખાને જઈ અને આપડે જે કાગળ લખી દઈએ છે ચિઠ્ઠીમાં આ દવા લાવવાની છે તો એ મેડિકલેથી દવા પણ સાથે લઈ આવી આવતો હોય છે, એટલે એક પ્રકારે કહી શકાય કે કૂતરો છે એ ખુબ જ સારો પ્રાણી છે એટલે એને જેટલું તમે શીખવાડશો સારું સારું તો કુતરો તમને ક્યારેય નહીં મૂકે અને એક વાર કુતરો જે વ્યક્તિ ઉપર ભરોસો કરે છે તો એ વ્યક્ તીને ક્યારેય નથી છોડતો માણસ આ દુનિયામાં બદલી જાય છે, પરંતુ માણસ આ દુનિયામાં દરેક વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરી નાખે છે પરંતુ કૂટ કૂતરો એવો પ્રાણી છે કે એક વાર અ આંધળો વિશ્વાસ કરી દે છે માણસ ઉપર એટલે ક્યારેય પછી એ વ્યક્તિ છે તે કોઈ કોઈ વ્યક્તિ ઉપર છે તે પછી ક્યારેય દગો આપતો નથી એટલે માણસ અત્યારે દુનિયામાં અ ખુબ જ દગો આપતી હોય છે અને ખુબ જ લોકોને અ બ્રહ્મા નાખીને છેતરી જતા હોય છે એટલે મારું એવું માનવું છે કે કુ તરો એક એવું પ્રાણી છે કે જે દરેક લોકો ને ખુબજ ઉપયોગી છે અને આવનારા જમાનામાં કુતરાની દરેક લોકોને જરૂર પડશે અત્યારે ભલે લોકો કૂતરાને ઈગ્નોર કરતા હોય છે પરંતુ એક દિવસ એનો પણ સમય આવશે ત્યારે લોકોને સમ ખબર પડશે કે કૂતરો કેટલો મહત્વ નો હતો જો અત્યારે જ લોકો સમજી જશે તો કૂતરા માટે કોઈ આવાસ યોજના બહાર પાડે તો જેનાથી કૂતરા પણ સારી રીતે એનું જીવન જીવી શકે એટલે કૂતરાને બીજી કોઈ અપેક્ષા નથી કે ભઈ તમે મારી માટે આ કરી નાખો, આ કરી નાખો કૂતરો બિચારો એમ જ કહે છે કે અમને રેવાનું અને ખાવા પીવાનું આપી દો તો અમારે બીજું કઈ જોતું નથી અમારે તમારા પૈસા એ નથી જોતા એટલે કુતરાનું એક જીવન કેવું છે કે એને જે પણ વસ્તુ તમે ખાવાની આપીદો છો તો એને ખાવા સિવાય બીજી વસ્તુ કોઈ એને જોતી નથી એટલે એક પ્રકારે કહી શકાય કે કૂતરો અત્યારે ખુબ જ પોતાનું જીવન છે તે કઠોર તપસ્યા કરીને જીવે છે અને એમાં પણ વરસાદની સિઝનમાં જે કુ તરો જીવતો હોય છે અને જે પોતે જે સ્ટ્રગલ કરે છે તો એવું સ્ટ્રગલ તો હું તો કઉ કોઈ વ્યક્તિ કરી ના શકે કેમકે અટલી વરસાદની સિઝનમાં જો પલળેલો રેહેતો હોય આખો દિવસ ને માંદો પડતો હોય છતાં પણ એ ભગવાનની દયાથી સાજો થઈ જતો હોય છે તો ખુબ જ સારી વસ્તુ કેહેવાય ને સરકારે આ વિષય ઉપર ખુબ જ ઊંડાણપૂર્વક વાત કરવું જોઈએ અને આ વિષય ઉપર આપડે સરકારને ઈમેલ કરીને લખવું જોઈએ. કે આના માટે કંઈક યોજના લાવોતો પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે ચાલો મળીએ,
મળે.